ત કેમ છો? મજામાં.
હવે મજામાં. તમે કેમ છો?
મજામાં શું કરે? મમ્મી-પપ્પા.
બસ અ પપ્પા બેઠા છે, પપ્પા હવે આવશે, બસ જમવાનું બધું તૈયાર છે. અને ગમીશું રસોઈ તૈયાર છે, જ આપણેે પાલકની સબ્જી ને, ભાત ને, આજે પછી જે સિધી વાનગી હોય છે ને, એવી રીતના બટેકા બનાવ્યા છે, અલગ તરીકેના. એ ખાધા ને થોડા બેનને ફોન કર્યો, તો સવારે એનો ફોન આવ્યો તો, આજ ફોન પર સાદા ફોન પર ગુજરાતી વાત કરતી ગઈ, તમે કીધું હમણા આના પર નઈ આપડે એપ પર જ ગુજરાતી વાત કરવાની છેે એવું.
હા, એમની મોટી બહેનને વાત કરી. સવારે. તો સાદા ફોન પર જ વાત થઈ તો, એ ગુજરાતીમાં વાત કરી, તો મેં કીધું આવા ગુજરાતીમાં ને. એપ્લિકેશન પર જ ગુજરાતી માં
ના હવે સાદા ફોન માં વેસ્ટ નથી કરવાની હવે શ. હું હજી ઈજ કહ્યું છ કેવો જમાનો આવી ગયો એમ. ક કયા કામે ચડી ગયા
ના અમે તો જોઈન કર્યું કે બીજું કઈ હોય તો આજે મેં તમને કાલે કીધી આપણેે બધું કર્યું હતું એમાં પણ ઘણા બધા લોકો કરે છે. હજી એક કામ હતું એક કામ હતું કે જે આમાં આમાં જ.
અચ્છા.
કાયૅ કાયૅમાં જ ફોન ફ્રેન્ડ શીડયા જે ફોન ફેન્ડ ગુજરાતી આવે છે એવી રીતે ટ્રાન્સ્ક્રિપ્ટ ટ્રાન્સક્રિપ્શન સિંધી ટ્રાન્સ્ક્રિપ્શન સિંધી તો જે આપણે અ અહીંયા ફોન નંબર પેસ્ટ કરીએ છીએ ને. ત્યાં એની ઉપર એક ઓડિયો મોકલશે હરેક ટાસ્કમાં એક ટાસ્ક પર એક થી દોઢ સેન્ટેન્સ ન સિંધી ઓડિયો છે. એને આપણે સિંધી ટેક્સ્ટમાં ટાઈપ કરવાનું છે.
સિંધી ટેક્સ્ટમાં ટાઈપ કરવાનું છે.
હા હા સિંધી દેવ નાગરી લિપિમાં ટાઈપ કરવાનું છે એવું હતું.
હા બોલ.
પછી શું થયું ખબર છે હા પછી તો ગ્રુપ ગુરુપ બની ગયું પછી તો ગ્રુપ બની ગયું આ થઈ ગયું તે થઈ ગયું. હું તો બે દિવસ પછી લોકો ના ટાસ્ક પૂરા થવા મડ્યા હું અહિયા આવી ને તો મેં શનિવારે રાત્રે કીધું છે શું એકચુલી તો કે તમે કઈ મિટિંગ નથી ભરી મેં કીધું ના ના મેં એક ક મિટિંગ નથી ભરી આગલે દિવસે આપે ફરતા રામ થયા. અ ત્યાં લેવા સાબુને શેમ્પુ લેવાને દર્શન કરવા.
હા બરોબર.
પછી આમ ફરવા ગયા આ બાજુ તો પછી તો કે આવી રીતે છે. અને બધા મુંજાતા તા કે આતો અઘરું છે પછી કીબોર્ડ કીપેડ બધું હતું તું એક ગ્રુપ બનાવ્યું તું અમારા વિસ્તાર નું બધું. જે લોકો અમે બધા સિંધી ટાસ્ક કયુઁ પછી થયું શું. છે શું પછી શનિવારે અહિયા ના અહિયા ના આપડા કેટલા વાયગા હતા રવિવારે છેલ્લો દિવસ હતો એ ટાસ્ક નો તો શનિવારે ખબર પડી કે આ રીતે હાફ હાફ સ્ક્રીન સ્પ્લીટ કરવાની એ લોકો મને સમજાવે વિડીયો મોકલે અને એ લોકોએ કઈક ઈઝી રસ્તો કર્યો કોપી પેસ્ટ નો બીજે ક્યાંક થી. એને ઓડિયો આપ્યો બીજે ક્યાંક જે તમે સમજી શકો પછી એમાં રેડીમેડ મળ્યું એમાં પેસ્ટને એવું કઈક કઈક કર્યું. તો એ લોકો મને શીખવાડે વિડીયો મોકલે આવી રીતે તમારી સ્ક્રીન સ્પ્લીટ કરો. સ્ક્રીનને બે ભાગમાં વેચો પણ મારી તો કોઈ હિસાબથી થાય જ નહી. રવિવારે આખરી દિવસ ટુવેલ એમ એ બાર વાગે રાત્રે સુધી. પછી નવ વાગે મેં અહિયાં પૂછ્યું, મામાને તો મારી મારા ફોનમાં અલગ પદ્ધતિ છે. એટલે ત્રણ-ચાર બારી ખુલશે, અલગ-અલગ, ત્રણ-ચાર બારી ખુલશે, પણ એક્ઝેક્ટ. ઓલી ભાગ નહી પડે, બે ભાગ નહી પડે, પચાસ-પચાસ ટકા. પછી તો જે મેં મોકલ્યા, ધરા ધરી, ધરા ધરી કોપી પેસ્ટ આમ તેમ. પછી તો અમારે વીસ-વીસ બધા ના ગયા, ઓગણીસ રિજેક્ટેડ એક એક એક સફળ થયું, વિસે-વિસ રિજેક્ટેડ. ત્યાં સુધી બીજા વીસ આવી ગયા, એવું કઈક ત્યાં લાંબુ હવે બહુ ચાલે છે. ત્યાં એમણે કીધું છે. એમણે અમને જોડયા ને, એમના એક બેન નું સફળ થયું એમાં. અને એમાં કેસ કે, વધારે થોડુંક ફાયદો છે, બધો નાણાકીય રીતે ને, એવી રીતે કઈક કઈક છે ખરા. પણ હવે પછી અમે એમાંય હાથ નથી લગાડ્યો. એટલે હવે તમારે આ આ આ કરવાના છે, બસ.
એ તો વાત બરાબર હ, દેવનાગરી મને વાંચતા તો ફાવડે, પણ હવે લખતા તો ના જ ફાવે આપડે.
હ, આમાં તો ઓડિયો આવશે, એક થી દોઢ સેન્ટેન્સનો. હા, એકથી એક. એક લાંબુ-લાંબુ વાક્ય એક લાંબુ વાક્ય. હ.
બરાબર.
કે ખેતીમાં શેની જરૂર પડે છે, ખેતીમાં ખાતર ની જરૂર પડે. તો ખાતર કેવી રીતે ફાયદો કરે? આ આ આ રીતના જ બે-ત્રણ તો વાંકયો હતા. પછી જેતો મેં તો એકઝેટ અગિયાર સત્તાવને, મને એક ઝોલું ય આવી ગયું. અગિયાર સત્તાવને આ જેમ તમને કેમ કાલે કોલ નતો જતો. એવું મારું સબમિટ સબમિટ તો થવું જોવે ને.
હા, બરાબર એ નતું થતું.
આવે છે, અને પછી આ અમારે જે આપડે આ લિપિમાંથી આપડે એનું ભાષાંતર કરીને. આમાં લખવાનું કે, જે કે ટાઈપ કરવાનું. અને છેલ્લું ટાસ્ક હતું વીસમું. કે થઈ જાય તો, પતિ જાય, પતિ જાય તો, તો મને લાગે ત્યારે જ એક જ મિનિટમાં એ આવી જાય. અસફળ કે સફળ એમાં પણ આગળ લાંબુ છે, ઘણા કે એમાં નાણાકીય ફાયદો છે, પણ પછી કારણ કે બધ હ ના, આવી રીતે થયા કાર્યો. વીસમાંથી વીસ રિજેક્ટ, એક-એક સફળ, ચાર સફળ બે સફળ. બધા રિજેક્ટ જ. પછી એ લોકોએ કીધું, કઇ સોફ્ટવેરમાં કે, એપમાં પ્રોબ્લેમ છે, હમણાં બે-ત્રણ દિવસ વેઇટ કરો. હવે એમાં તો એટલા બધા મેસેજ છે ને, એ ગ્રુપમાં. એટલા બધા છે, સંદેશાઓ તમને કીધું હવે. આપડું આ કરવા દો જે ચાલુ છે. પછી જોશું. એટલે હું જોડાય તો એજ જગ્યા અને મેં તો અહિયાં જ મુસાફરી કરવા આવી હતી. હું અહીંયા આવી આપડા દાદીમાને વાત કરી ત્યાં સુધી તો બધાના અ આવી પણ ગયું હતું બધું થઈ પણ ગયું હતું નાણાકીય બધું એટલે મે દા વાત કરી કે આવી રીતે છે એટલે પછી ઉપર જ અમે આ બેને એમ કે છે કે જે ઉપર ઉપર છે ને આ નઈ તો બીજું કઈક જે આપણને ફાવે એવું ક્યાં નઈ તો બીજું કઈક કઈક કઈક એવું તો કઈક હોય તો એમ ચાલે કારણ કે મને પાંચ થી જ એક દિવસ આપડો રવિવાર હતો એટલે આપણે કાઈ ના કર્યું આપડે ત્યાં ગયાં તા ભયલો પડી ગયો હતો. ત્યાં ગયા તા રવિવારે અને એક દિવસ શનિવારે મે એટલું કાર્ય ન કર્યું મતલબ મેં પાંચ દિવસ કાર્ય કર્યું. રોજનાં ચારક સમજોને
આપડે આમાં તો કુલ ટોટલ કેટલા તીસ સો સો ને એવું આપડે હમણાં મારે છ માંથી દસ દેખાય છે.
થી કહી શકાય મારા ત્યારે તીસ તીસ માંથી તીસ એવું આવ્યુંને પતી ગયા ત પણ એમાં મારા પાંચ ફેલ ગયા હતા. ત ચાર જ્યાં સુધી સામે વાળો ઉપાડે તો મેં હા ફોન કાપ્યો હોય તો જીરો સેકન્ડ આવી પેલો ફોન પંચાવન સેકન્ડ એવું બધું થયું તું તો ત્રીસ થયા તા એટલે મને લાગે છે કે આ વખતે ખાલી કાલ આપણે કાલે એક જ અસફળ થિવ. જ તમે મને કર્યો.?
એ તો પાંચ મિનિટ નું થઇ ગયું તું.
હા એટલે મને લાગે છે અને કોઈક નું તો મેં તમને બ તારે તું સુડતાલીસ માંથી સુડતાલીસ એટલે જેટલા અસફળ થાય તો સંખ્યાઓ વધી જાય.
અચ્છા એવું હોય છે.
અને મને લાગે છે કે આ વેલું મારે થઈ જશે. મારે હવે બાર પંદર માં થી બાર થઈ ગયું એવું લાગે છે મને લાગે છે આ વખતે વીસ કે પચીસ માં મારે પતી જશે કારણ કે આ વખતે અસફળ કાલ નો એક જ ગયો જે યાદ હોય તો એક યા બે. અત્યારે તો મારા પાંચ છ અસફળ હતા એટલે હું કહી ના શકું કે કેવી રીતે હશે પાછા એક બે મમ્મી જોડે વાત કરી લેજો. તો કે સાંભળવાનું સાંભળવાનું તો જે તમે થોપશો. જે અ અ વચ્ચેની શાંતિ આવશે બધા સેકન્ડ કપાતાં જશે.
હા એ તો કપાતા જ હશે કેમ કે આમાં સેકન્ડ બતાવે જ છે ને કે તમે કેટલા સેકન્ડ વાત કરીએ વસે જઈ જ જ છે.
કઈક પછી આપણું અ. અ અવાજ કેટલો મળ્યો કેટલા સમય માટે મળ્યો એમ
ટોટલ તો આપણે એકસો એસી મિનિટ જ વાત કરવાની છે એવું કેતા હતા ને તમે તો.
હમ આજ.
તો એનાથી વધારે જશે કે પછી ઓ મતલબ એટલું જ રહેશે.
નથી ખબર પડતી મને
અચ્છા એવું છે. હા, તો એ તો હવે જોઈશું વાંધો.
હા, એક એક કાર્ય પૂરું કરશો ને, એટલે હવે મોટા મમ્મી નો, અને એક બેન નો છે, બેનનો. અ સાહેબને મોકલા. કે કાર્ય સોંપી દો, પ્લીઝ હ, મહેરબાની કરીને એમ. બાકી બધા મજામાં ને, દાદી માં મજામાં?
હ, દાદીમા, મમ્મી મજા બધા. હવે આજે તો ઠંડક છે, સારી તો બધા જૂલા પર બેસી સોને થોડી. એક વાર વાતો કરીશું, એવું કઈક થશે તો. બધા ભેગા થઈશું, હવે રાત્રે થોડીક વાર વાત કરીશું, થોડું ઘણું હવે. સાડા નવ વાગ્યા સુધી, સાડા નવ દસ વાગ્યા સુધી, જુલા પર બેસી ને વાતો કરીશું. હવા બી બહુ સારું છે, પવન આજે સારું છે.
હવે શાળા હવે કરી લીધી, ચોક્કસ નિર્ણય લઈ લીધો, શાળા નો.
હા, એમનું લઈ લીધું હવે.
ત્યાં જ જશે. હમ. પાછ નું શાળા નો પોશાક કરાવવો પડશે ને, શું કેવાય એને?
હા, એ હવે થશે, બસ હવે કાલે લ લઈ આવશે એ લોકોને. પતી જશે, બધું હવે. એ તો હવે એલસી ના ફોર્મને, બધું તો આપી આવ્યા છે, હવે કાલે બધું કપડા ને, બધા લઈ આવશે સ્કૂલ ના જે છે.
હ, બરાબર, બરાબર, સરસ, સરસ.
હા, એજ. જોઈએ, હવે શું થાય છે? આગળ તો હવે. એને બી એ તો બપોરે ભણ્યા કરે ને. જોઈશું, હવે આજે તો એની બેનપણી આયી છે, એટલે ગઈ હતી, બાર બજાર થોડુંક ફરવામ જ
સાંજે. હા, સાંજે વોક કરવાને, ચાલવાને બધા જાય છે.
હમ, હમ. તમારી બેનપણી ને, તમે ના જોડ્યા.
ના, એમને એમના પપ્પા એ ના પાડી કે, આવું કઈ ફ્રોડ કે, એવું કઈ. નીકળે તો, એટલે એમને ના પાડી તો, એને કીધું કે, ના મારે નથી જોડાવું એવું.
હા, બરાબર, બરાબર આમાં તો જબરદસ્તી ના કરે, ચલો પછી આપડે વાત કરીયે બેટા.
હા, હા, વાંધો નથી, ચલો, હું મૂકું જય શ્રી કૃષ્ણ.